આપડે જુનાગઢ હે
એવું હું ઘરે છુ, અત્યારે તો બસ ખાલી રજા હુ, હવે હમણાં એક દિ સની રવિની રજા હતી ને ઘરે આટો મારી આવવુ
એમ છે.
હ
કઈ બાજુ ગી જુનાગઢ વણે કે
હા હા
એમ છે બાઉદીન કોલેજ હા ત્યાં તો ભણવાનું સારું છેને.
હા હા તમારો વરસાદ વરસાદ હું કહીશ
વટસા તો હમણાં તો બે ત્રણ રથી કંઈ નથી બાકી હમણાં તો બહુ શું ક ત્રણચરીથી શરૂ જ હતો.
એવું છે.
હા શું કઈ વાત ગામ કયુ, હે
વાલડી
ઉના સાઈડ એમ ને.
હા હા ઉના સાઇડ
ઈ સાઇડ કેવો વરસાદ છે
વરસાદ છે જ આ હમણાં જેવ હ હમણાં બે તણ એટલું બધ કઈ નથી.
એવું છે
હ
હ હ વાવી દીધું કે
હા આવું બધું વાયી લીધું
હ હ પાછું ક્યારે જવાનું કોલેજે?
કોલેજ હવે સોમવારે જાઉં છો મંગળમાં
એમ છે
હા
હ હ
વરસાદ તમારે કોલેજમાં તો સારા હારું હાલે
એવું છે કેટલા વર્ષ છે?
હા વરહ બીજું છે ત્રીજું સેમ ચાલુ થયું છે અત્યારે.
એમ છે પેલાં વરહમાં કેટી બેટી આયવી કે
હા આવું જ ત્રણ બે બે સેમ કમ્પ્લીટ જ છે.
તો વાંધો ની.
દાત બતાર સડીયા કે -
હ હવે વરસાદ થોડોક થઇ જાય તો જાય હમને ત્રણ દિવ તો પ એ કર ગઈ ને તાકો જરૂર જરૂર હતો.
એવું છે
થોડોક વરસાદ થઈ જાય ને જાડવા દીરા થઈ જાય પછી જાય નની રતને
એ સારું બારું લોકેશન ગોતી ને એમ ને.
હમ્મ તમે આવો હવે આ સાઈડ.
વરસાદ થાય તો આવીએે ને.
એમ છે વરસાદની વાત છે એમ ને.
હા વરસાદ આવે તો પછી આવીએ એક બે દી ગિરનાર ને જાતાાર ને કટાશંકર ને ફરી લઈએ. એવું છે તમારે શું હાલે કોલેજમાં?
ફરી બીજું વર હાલે હે હવે. પેલું પેલું વર તો હે ને વેરા વાળા. બાજુ મેં ઘરે લીધું
હ
બે બે સેમ ન્યા કેયા
પ્લીઝ સમમાં પછી મેં ટ્રાન્ફર લઈને આવી જૂનાગઢ આવી ગયો
એવું છે
હમ્મ હમ્મ કેટી નતી આયી એટલે ટ્રાન્સફર મળી ગયું
એવું છે ના જો વેરાવળ કેમ બરાબર નતું?
વેરાવળ સારું હતું પણ્યા શું કે ફીસ વિનીને એવી કંઈ સુવિધા નથી.
એ રેવાનુંજરાક નબડુ -
હમ્મ બાકી ભણવાળું તો હારુ.
એમ છે
એટલે પછી અ જુનાગઢ આવી જાય અ જુનાગઢમાં જોઈ એટલે બીજી મળી જાય એમ.
એવું છે હા જુનાગઢ માં તો એમ કેમ કે બધા ભણતા હોય ને પેલેથી એટલે હોયજ સપીજી હો ને એવું બધું હોસ્ટેલ
વેલાવરમાં એટલી સુવિધા નતી
એ બાઉુદદીન હોસ્ટેલ બને સરકારી
હા એ વાત તો કરતા આર્ટસલે આર્ટ હોસ્ટલ તો બની ગયા. સાઇન્સ વાળા ને બાકી હે
હા એ હમણાં જ્યારે ભાઈબંધ નો ફોન આવ્યો કેતો હતો, આર્ટસ વાળા ની કોમર્સ વાળા ની એટલે એવ હોસ્ટલ બને સરકારી
હ હ
એમાં કેટી વાળા વગેર ના ને મળે એવું કઈક છે કે જાણમાં.
એવું તો કોને ખબર કઈં મેં જોયું નથી. મારે મારે મારે તો બારમા માં કેટી હે.
એવું છે માર્ક ઉપર આવી જાહે બાકી તો પછી કી ખબર
હમ ઈ તો જોઈ જાય બને પછી જોઈએ.
હમ બાકી તમે તો અતારે પીજી માં રેતા હે એમ ને
હા અત્યારે તો પીજી માં જ છે.
એ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ ચાલુ થયા કે
ના ના પ્રેક્ટીકલમાં એમ એવુ છે કે લેબ નું કામ ચાલુ હેને
હા
એટલે મહિના દી પછી શરૂ કરવાનું એ
એજ એટલે મહિના સુધી લેક્ચર જ ભરવાનું
હમ અત્યાર તો લેકચરો આવે એ ભરીયે
એમ છે
બીજો વાળો છે એટલે શું કેવાય કે માઇનોર નીકળી જાય ને
હ હ
એટલે એમડીસી ના અને મેજર ના લેક્ચર આવે
એટલે બેજ લેક્ચર આવે બાકી તો કા
હા હા એટલે નહી એમ તો વિષય ના બે ત્રણ લેક્ચર હોય.
હા
ને મેજોર ના બે લેક્ચર ને એમ.
હા હા
એક એમડીસી નો લેક્ચર હોય અત્યારે પ્રેક્ટિકલ ચાલું નથી થિયુ એટલે બે થી ત્રણ કલાક ભણાવે.
હા
પ્રેક્ટિકલ શરૂ થાય તો પછી પાંચ ચાર પાંચ વાગી જાય.
એ એટલે બે બે વાગ્યા પૂરા થાય એટલે પ્રેક્ટિકલ બે વાગ્યા પછી જ અહે.
હમ્મ.
એટલે પછી ત્રણ એ વાત સાચી છે પાંચક વાગી જાહે.
હા. તમારે હુ હાલે બસ શાંત હારું જ હાલે હે.
અમારે અહીં શાંતિ છે વરસાદની હું ઘરે આટો મારીયાવ કઈ કઈ નથી
હા હવે તો એમજ ડાયરેક્ટ
હા હા
બાકી તો પછી અહીંયા ભવ ગિરનાર માં આપડે ફરીશું બીજું તો હું
હા આવો થોડોક વરસાદ થઈ જાય એટલે
રહે તો બે ત્રણ દિવસ જાય તો પાણી ભરાય જાય છે
પાછુ હોતું એવું ને એવું થઈ ગયું.
એ ઉનાળો
હમ તડકો પડે ને બહુ પડે
એમ છે.
એવું.
હા.
અમારે બસ સ્ટેશન ને આગળ ગાળે છે.
હમ.
હા. બાકી શું હાલે નવીનમાં કઈ?
બસ શાંતિ. વાજ નઈ હ. ના ના. લબ્રેરી તો કોઈ જાય. લેક્ચર ભરવા જાય. પછી ઘડી રમવા જાય. ભ એમ હાલતું શું.
એ એવું છે. સરળું હોય તો ત આવે એમને
હમ. એક્ઝામ આવીએ પછી જાઉં વાચવા.
એવું.
અત હ અત ખાલી પાણી.
એમ નિશ્ચય. બાકી હું કે મારો ફ્રેન્ડ બધા.
બસ બધા અહીંયા ભેગા છે.
એમ.
હમ.
એવું છે.
હું તમે સ્કૂલ કઈ બાજુ કે?
હા.
સ્કૂલ?
હ અહિયાં આપડ ખબર હોય તો અઆ બસ સ્ટેશન છે.
હા હા.
એની બાજુમાં જ છે તમે જો એ હોય તો.
એવું છે.
હા. કોકીક ભેગા થાય તો ખબર પડી જાય કે આમ કેમ કે ના બસ સ્ટેશન જ કેમું કઈ આપડે અંદર જવું પડે.
હં હં.
તમારી ભઉ દિન ક બજ.
અમારે તો હેને મોતી વાગ બાજુ હે.
એ હ છે.
હમ હમ.
એટલે અંદર જવું પડે એમ ને.
હા થડો કાલવો બરાયથી બીજીએ હતી.
એમ છે.
હા.
સુવિધા તો હમં વાત કરી કે રિનોવેશન હાલે છે તમારેમાં.
હા એ થાય છે. થોડું ઘણું હવે ક પૂરું થાયખ ને ખબર. થઈ જાય વેલું. ઘણું બધું રઈ ગયું છે.
તમારે મોટી કોલેજ છે એટલે.
હમ. વાર લાગે. મોટી ગોલી જાય એટલે વાર લાગે એમ. ને પછી જૂની બહ એ.
એ એવું છે નામ છે ને એ બાઉદી નું.
હમ હા. સમાં ઘણા ચોથા પાંચમા નંબર ઉપર આવે
હા નાક
્મી એમું કેમ કક ફોર્મ ફોર્મ ભરવા જવાય તો કોઈ કોલેજ નું ફોર્મ ભરવાય તો ય તો બઉુ દિન ન જ પેલા નાખે
હમ
એટલે એમાં મોટી હોય તો ને નાખતા હોય ને
હા એ તો પેલા રાઉન્ડમાં મળી જાય મોસ્ટ ઓફ બધું બાકી પછી તમને ભેલવું હોય તો એટલા ચાન્સ ન રહેે હમ
બાકી હું નવીન મા
બસ બસ શાંતિ
આર્ટસ ની શ કે મને બુ દિનમાં કોલે
આર્ટ્સ ને સાયન્સ ની કોમર્સની નથી કોલે
એટલે આર્ટ્ સાયન્સની બે છે એમ ને
હમ બે અલગ અલગ કોલેજ છે. હમ એટલે આમ છે આમ એચ આ છે.
એક જ કેમ્પસમાં છે કે
હા હા એક જ એમપદમાં આવું કેમ્પસ છે ને બઉુ મોટું હ
હા
પેલા સાયન્સ કોલેજ આવે
હા
પછી એ આર્ટસ કોલેજ આવે
એવુંજ
પછી લાઈબ્રેરી ને પછી એના પછી જાય ને ઓફિસ આવે
એ એવું છે એટલે બધું એક જ ગ્રાઉન્ડમાં છે એમ ને
હા
એ મને તું અતાર અતલે કઈને કે કોમસ ત્રણે ત્રણ લાગે કેમ
હા મને પેલાં એમ તો પછી અહીંયા આવ્યો નેછી ખબર પડી કે કોમર્સની ભોલ
એ છે ના ભણાવવાનું કેમ છે ભણાવ
ભણાવવાનું હારમ હારું હમ
એ એવું છે હારું કેઈ ટ્રાન્સફર મળી છે ન મળે ત
હા પ પેલા ન મળતું હવે તો હય ને મોસ્ટ ઓફ મળી જાય. જેમાં કે બીજા જે એફાઈમાં એડમિશન લીધા હોય ને
હા
એને બીજા કોર્સ માં એડમિશન મળી જાય એટલે એ નીકળી જાય એની જગ્યા ખાલી હોય એટલે
હા એ બતાતી હ
એટલે એમાં મળી જાય
એટલે વેરાવળ થી તમે જુનાગઢવાઈ આવે એમ ને
હમ એ પાછ ને મેરી ટુ બે મળે હ પછી પાછું મેમાં નામ આવે તો મળી જાયમ
એ એમ છે.
હ
હા
તમામ ગી જઓ બોલે જાો
કોલેજ તો મંગળર સોમંગળ બે કેમ કે રવિવાર રોકા હું એક તો સોમવાર તો આખો દ આવવામાં થાય અમારે ત્યાં ત્યાંય પૂગી
એવું
એટલે મંગળવારે કદાચ આવીશું તો.
હમ હમ.
બાકી તમારે તો ચાલું જ હશે આજે હ ને કોલેજ જવાનું.
હા આજે ખલેજ છે બે કલાક નું હ બસ જાય નિરાજ.
એ એમ છે.
હાલ તો કઈ વાંધો નહી જુનાગઢ બાજુ આવો તો ફોન કરજો.
હા હા વરસાદ વરસાદ જેવું થાય તો મેસેજ કરજો તો એ બાજુ આવવાનું કઈક વિચાર્યુ
હા લો ભાઈ વાંદર
હા જો